હલો.
બોલો શું કરો.
કઈ નહી આ બાર બેસીતી રહેેલી
અચ્છા હું પણ રૂમમાં આરામ કરું છું.
હા રૂમમાં આરામ કરતા કરતા મસ્ત આંગણે બહાર બેસવું વધારે સારું ઠંડક એકદમ
અચ્છા કુદરતી વાતાવરણમાં બેસવું વધારે સારું એવું છે એમ ને
હા એવું છે. અત્યારે કુદરતી વાતાવરણનો આનંદ લઈ રહી છું.
બરાબર છે તે કરતા ઘરે રહેવા કરતા ઘણી વાર ખેતરમાં જવું પણ વધારે સારું લાગે
ખેતરમાં તો ઘણી વાર હું જાઉં છું એમજ ફરવા પણ મજા આવે.
સવારના સમયે કે સાંજના સમયે ખેતરમાં જો મસ્ત પવન આવતો હોય. અને તે પવનમાં ખુલ્વા માં બેસવાની જે મજા હોય છે, એ જે આનંદ હોય છે એ આહલાદત વાતાવરણ ની મજા માણવાની ખુબ જ સારું લાગે છે.
આ આનંદ તો બે દિવસ પહેલા જ અનુભવ કર્યો છે. જો તમે કીધું તે પ્રમાણે તો બે દિવસ પહેલા જ ખેતર માં ખુલ્લા આકાશમાં સાંજે ના સમયે મસ્ત બેસેલી હતી. અને અને ઠંડો ઠંડો પવન આવે એટલે એકદમ અત્યંત આનંદ નો અનુભવ થયો ત્યારે
એવું છે હું પણ ઘણી વાર ખેતરમાં બેસી ને મારા ખેતર પાસે અ ખેતરમાં પણ એક નાનું ઘર જેવું છે, ત્યાં તેના ઓટલા પર બેસીને ઠંડા પવનસ ની મજા માણું ના વૃક્ષો હોય એટલે તો ત્યાં ઠંડક સ્વાભાવિક રીતે રહેવાની જ, એટલે ખુબ જ મજા આવે.
હા તે તે પણ જગ્યા સારી છે તમે જ્યાં વાત કરો તે
અચ્છા તમે જોય છે એમ ને
હા તમારે જયારે આવી હતી ત્યારે
સારું કેવાય હું પણ વિચારું છું તમારા ઘરે હા બોલો.
આવો આવો મારા ઘરે.
એક દિવસ આવું એવી ઈચ્છા તો થાય છે.
હમ્મ ઘરના સાથે બધા આવજો.
હમ્મ આવીશું આવીશું.
આજે વરસાદ નથી એટલે સારું.
વરસાદ નથી એટલે સારું છે બહાર બેસાય એવું છે. નહી તો ઘરમાં બેસવું પડે વરસાદ હોય તો.
હા એટલે જ ને કુદરતી વાતાવરણ નો આનંદ નથી લેવાતો વરસાદ આવે તો
કેટલીક વાર તો વરસાદ આવતો હોય અને જે જમીનની માટીની સુંદર જે મહેક સુગંધ આવે.
હ.
એનો આનંદ મળવાની પણ ખુબજ મજા આવે છે.
કુદરતી આપડે શું કેવાય એને પરફ્યુમ જેવું કુદરતી સુગંધ ફેલાઈ જાય ચારે એ બાજુ પહલો વરસાદમાં તો.
હમ્મ મોસમ નો પહેલો વરસાદ હોય ગરમીની. મોસમ જય્યારે પૂરી થવા આવે ને મોસમનો પહેલો વરસાદ પડે ત્યારે. તમે જે પ્રમાણે કીધું એમ પરફ્યુમ જેવી સુગંધ માટીની જે ઓરિજનલ સુગંધ હોય એને માણવાની કઈક મજાજ જુદી છે.
હા એજતો ને સાથે અ અત્યારે તો પણ વરસાદ પણ ત્રણ દિવસ ખુબ આવ્યો. પછી બંધ થઇ ગયો બંધજ થઈ ગયો છે.
હા સર્વ આ મહિનાની શરૂઆતમાં હ ખુબજ વરસાદ પડ્યો. આવ્યો પછી વરસાદ નુ નામો નિશાન નથી રહ્યું. એકદમ ગાયબ થઈ ગયો હોય એવું લાગે છે.
હા તે ચોમાસું છે એમ ખબર પણ નથી પડતી.
બરાબર છે ઉનાળો હોય એવુંજ લાગે છે.
તે વિદ્યાર્થીઓને હું ક્લાસમાં ભણાવતી હતી અસાઢ કાવ્ય અત્યારે પૂછ્યું અત્યારે કઈ ઋતુ ચાલે છે તો વિદ્યાર્થી કહે ચોમાસું મેં કહ્યું ચોમાસું તો મળેજ નથી. છે જ નથી કારણ કે વરસાદ તો આવતોજ નથી.
હા.
તો વિદ્યાર્થીઓ બહુ હશે બધા
હો એવું છે તો હું પણ સંસ્કૃત ના સાતમા ધોરણમાં મેઘો વરસાદી કાવ્યો ચલાવવાનો છું ત્યારે પણ વિદ્યાર્થીઓ મને આવો જવાબ ના આપી દે તો સારું
મેં નઈ મેં જ જાણી જોઈ અને પૂછ્યું એમને કે કઈ ઋતુ ચાલે છે એમ. તો વિદ્યાર્થીઓએ તો ચોમાસુંજ કીધું પણ એમને-' મેં પૂછ્યું કે ચોમાસુંમાં શું આવે તો વરસાદ. તો વરસાદ તો પડતો નથી ત્યાં ચોમાસું કઈ રીત તો કેવાય એમ પૂછ્યું મે થોડી મજાક મસ્તી કરી એમની સાથે
હા વિદ્યાર્થીઓ સાથે મજાક મસ્તી કરવાની ઘણી મજા આવે. કયા ધોરણમાં કરીએ આ મજાક મસ્તી.
આઠવા ધોરણમાં.
અચ્છા મારું કાવ્ય સાતમા ધોરણમાં છે સાતમા ધોરણના. બાળકો સાથે પણ આવી મજાક મસ્તી કરીેવાની હ તો આ એક પ્રયત્ન કરીશ.
હા એટલે એ લોકોને આપણને ખબર પડે ને એ લોકોને પણ ખબર પડે કે આપણે સાચા હોય ને. તો તે સાચું જ હોવું જોઈએ એમ આપણને પણ પોતાના પર એટલું-' અ આત્મવિશ્વાસ હોવો જોઈએ એમ ભલે શિક્ષક કહે કે આ ખોટું છે, છતાં જો આપણને ખબર હોય કે સો ટકા સાચું છે તો પછી આપણે તે નમતી આપવી ના જોઈએને હવે મેં કીધું કે ચોમાસુ નથી પણ બધા વિદ્યાર્થી બોલે ચોમાસું જ છે. કારણ કે એમને આત્મવિશ્વાસ છે અને પોતાના પર કે્યા અમે સાચું બોલતા છે તેવી જ રીતે છઠ્ઠા ધોરણ માં પણ મેં પ્રશ્ન પૂછ્યો કે કાગડો કેવા રંગ નો હોય વિદ્યાર્થીઓ કહે કાળા રંગ નો મેં કીધું સફેદ રંગ નો હોય તો બધા જ વિદ્યાર્થીઓને આત્મવિશ્વાસ એટલો કે બધા જ કઈ કે કાળા રંગ ન જ હોય એમ-' એટલે આવી મજાક મસ્તી કરવાથી એમનો આત્મવિશ્વાસ પણ થોડો વધી શકે.
આજ રીતે મેને પણ અ એક સર જયારે નું હું અવલોકન કરતો હતો એમણે પૂછ્યું, કે કાગડો કયા રંગ નો હોય તો એમને કાળો જવાબ આપ્યું પછી મેં કહ્યું તો કોયલ કયા રંગની હોય? તો વિદ્યાર્થીઓ ચૂપ થઈ ગયા.
કેમ એવું થયું?
અરે ખબર નઈ એ લોકો મુંઝાઈ ગયા પછી ધીમે રહીને બોલ્યા કાઢી હોય. આટલો જવાબ આપવામાં આટલો સમય શા માટે લો છો.
હા કદાચ શરમાતા હશે છોકરાઓ તમારાથી
અને એમણે થોડી મજાક પણ કરી કે કાગડો તો સફેદ રંગ ન ના હોય? તે વિદ્યાર્થીઓ હસવા લાગ્યા
હા અમ
ફૂલ જોશથી બોલવા લાગ્યા કે ના કાળો જ હોય કાળો જ હોય.
હા ભાઈ એ આપડે મદદ વસ્તુ પૂરી કરીએ તો એ અ થોડ આત્મવિશ્વાસમાં વધારો થાય કે નહી સાચો હોય તો સાચું જ હોય. સા્યા ભલ જે વ્યક્તિ બતો એ ખોટું બોલી શકીએ આપણે આપણને ખબર હોય કે આ સાચ જ છે તો તે સાચી જ છે.
હા વિદ્યાર્થી આ રીતે પોતાનો આત્મવિશ્વાસ જાણવવો જોઈએ.
એટલે ભવિષ્યમાં પણ એ લોકોને જયારે આવી પરિસ્થિતિનો સામનો કરવા પડે ત્યારે એ લોકોને અ સાચું જે હોય તેને એ લોકો સાચી જ બોલે ભોલે સામે જે વ્યક્તિ હોય તો ખોટું બોલે મોટું હોય તો કઈ ન
હા સામે ના વ્યક્તિ ખોટું બોલે આ પ્રમાણે નહી હોય. તે છતાં પણ તેમને ખબર હોવા છતાં જો તેઓ સાચા છે. તે સાબિત કરે સામેના વ્યક્તિઓને. તો તેમના માટે પણ સારું કહેવાય.
હા એ એટલે નાની નાની મજક મસ્તી આપને એટલે વિદ્યાર્થીઓને ઘણું ઉપયોગી બને.
હા તેથી આપણે વિદ્યાર્થીઓ સાથે મજાક મસ્તી કરતી કરતા રહેવું જોઈએ.
અમે પણ જયારે શાળા માં ભણતા ત્યારે શિક્ષક જે હતા એ ઘણી વાર મજાક મસ્તી કરતા અને ઘણી વાર એવું પણ બનતું કે સર કહે કે આ તમે તમે બોલો તે ખોટું છે હું બોલ સાચું પણ સાચું અમે બોલતા હતા. પણ અમે મુંજાાઈ ને કે શરમાઈ ને સર જે બોલ તે સાચું માનતા. પછી સર કેતા કે નહી તો અમે બોલતા હતા સાચું પણ તમે મેં જયારે કીધું ત્યારે તમે તેને સાચું માની લીધું એમ.
બરાબર છે અમારી અમારી સાથે પણ આવું ઘણી વાર જ થતું હતું.
એટલે આ બાબત ત્યારથી શાળામાં જયારે હતા ત્યારથી શીખેલી કે ભલે આપડે આપડે સાચા હોય ને સામે વાળું વ્યક્તિ ખોટું છે આપણને ખબર હોય તો પછી આપણે સાચું જ બોલવું જોઈએ સામે વાળી વ્યક્તિ ન વાત ના માનવી જોઈએ એમ.
હા જો આપડે સાચા હોઈએ તો સામે વાળા વ્યક્તિ ગમે તેટલે આપણને ઝુકવાનો પ્રયત્ન કરે આપણેે ઝૂકવું ના જોઈએ.
હા એ તો સાચી વાત.
આપડે જ્યાં સાચા હોઈએ ત્યાં આપડે લડત આપવી જોઈએ.
કાલે વિચારતી છું કઈ પદ્ધતિથી એમને ધોરણ આઠમાં ને ધોરણ છ માં ચલાવવું એમ વિચાર આવે છે. કે કઈ પદ્ધતિને પ્રયુક્તિ નો વપરાશ કરું.
હ ઘણી બધી પદ્ધતિ નો
તમે પ્રયોગ કરી શકો આગન આગમનનીગમન પદ્ધતિ છે. પ્રશ્નોત્તર એ પ્રયુક્તિ છે. પ્રશ્નોત્તરી હોય તો વિદ્યાર્થીઓનું પણ ધ્યાન થોડું રહે. એ વધારે સારું રહે.
મારો વિચાર એવો છે કે પેલા એમના જૂના પેપર જોવ. એટલે જૂના પ્રશ્નપત્ર જોવું તો ખબર પડે કે કેવા પ્રશ્નો પૂછાય છે. તે પ્રમાણે પછી પ્રશ્ન પૂછું.
હા જૂના પ્રશ્નપત્રો તો જોવા જ પડે. તેના આધારે આપણને પ્રશ્ન પૂછવામાં સારું પડે.
હા એટલે એમને પરીક્ષામાં પણ મદદ મળે અને એમને આવડી પણ જાય. તેવી રીતે પ્રશ્ન પૂછવા પડે.
હા. અને વિદ્યાર્થીઓને વચ્ચે વચ્ચે મજાક પણ કરાવતા રહેવું પડે કારણ કે તેઓ કન્ટિન્યુ ભણતા રહે તો પછી વચ્ચે વચ્ચે તેમના મૂળ સારો બનાવવાની પણ આપણેે પ્રયત્ન કરવો જોઈએ.
હા એટલે એમને ભણવાનું રસ ને રસ રુચિ પણ જળવાઈ રહે તે ધ્યાન રાખવું જ પડે આપડે.
બરાબર છે આપડે રાખવું જોઈએ આ ધ્યાન પણ હંમેશા.
વિચારતી છે એમને કાવ્ય ગાઈને સંભળાવું. પણ જો સમય હોય તો ગાય ને સાંભળાવીશ નહી તો પછી એ યુટ્યુબ પર એકવાર સંભળાવ્યો છે પણ તે બરાબર અવાજ આવ્યો ન હતો